હા કેમ છો?
બસ સારું છે. તમે કયો, કેવું છે?
હો બસ આ ગરમી બહુ પડે છે.
અરે ગરમીની વાત જ કરોમાં, બધે એટલો તાપમાન નો વધારો છે કે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે હવે ગરમીથી તો.
હા એ વાત તો તમે સાચી કહી. ઉનાળા ની ઋતુ વર્ષ ગરમ ઋતુઓમાંથી એક છે. અને ભારતમાં સામાન્ય રીતે માર્ચ મહિનાથી જૂન મહિના સુધી તો ઉનાળાની ઋતુ રહે જ છે, અને આ ઋતુ દરમિયાન સૂર્યના કિરણો ખૂબ તીવ હોય છે. જેના કારણે તાપમાન ખૂબ વધી જાય છે, અને બપોરના સમયે ગરમી વધુ હોય છે, અને લોકો બહાર જવાનું ટાળે છે. ઉનાળામાં દિવસો લાંબા હોય છે, અને રાતો ટૂંકી હોય છે.
હા, ખરી વાત છે. અત્યારે આપણે જોઈએ કે વધતી જતી ગરમીના કારણે આપડે પણ મ પાણીનું વધારે પીવું જોઈએ બાળકોને પણ પાણી અહ વારે ઘડીએ પીવા માટે આપડે કેવું જોઈએ કેમ કે જો વધારે ગરમી પડશે જેમ તો બાળકોને પણ લૂ લાગી જાય અને પાણી જો શરીરમાં ઘટી જાય તો બીજી પણ તકલીફો ઘણી બધી ઊભી થઈ શકે એટલા માટે જો આપડે અહ ઘરે લીંબુ શરબત કે વરિયાળી શરબત કેવા પીણા કરીને પીવું જોઈએ જેથી અહ પડા શરીરમાં પાણીનું પ્રમાણ પણ અહ બરાબર રહે અને ગરમીથી આપડે બચી શકાય.
હા, હમણાં તો લોકો ઘરે ઓલા જ્યુસ પણ બનાવીને રાખે છે. ઓરેન્જ અહ સ્ટ્રોબેરી બહારથી લાવીને કે અહ એ થોડુંક ઠંડીમાં એમને રાહત મળે અને ઉનાળાની ઋતુમાં આપડે આમ કે ને કે તે કેરી છે તરબૂજ છે, પછી ખરબૂજ છે, લીચી છે, જામફળ છે, આ બધા જેવા સ્વાદિષ્ટ ફળો ખાવાની કંઈ અલગ જ મજા હોય છે. લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પાણી, આઈસ્ક્રીમ, અને ફળોના અહ રસનો આનંદ માડે છે અને શાળાઓમાં ઉનાળાનું વેકેશન પણ આવે છે. તેથી બાળકોને રમવામાં ફરવામાં અને પરિવાર સાથે સમય વિતાવવાની અહ મજા આવે છે.
હા, અને આપડે ગરમીથી બચવા માટે આપડે બાળકોને પણ કેવું જોઈએ કે જે બપોરનો સમય છે જે બાર થી ચાર વાગ્યાનો તે દરમિયાન આપડે બહાર ના નીકળવું જોઈએ. અને જો ખાસ અહ કામ કામ માટે થઈ નીકળવાનું થાય તો આપડે ઘણું ધ્યાન રાખવું જોઈએ જેમકે ટોપી માથે પહેરવી જોઈએ અને અહ બહુ વધારે તાપ આપણને લાગે નહીં એટલા માટે આપડે અહ એ તૈયારીમાં રહેવું જોઈએ આપડુ શરીર આખું ઢંકાયેલું રહે જે સૂર્યના જે ગરમ ગરમ કિરણો છે એ સ તરત આપણા ઉપર પડે ને એનું ખાસ આપડે ધ્યાન રાખવું પડે છે.
હા, એ તો વાત તમે સાચી કાય અને આપડે ઉનાળામાં કાળા કપડાં પહેરવાનું થોડુંક ટાળવું જોઈએ કારણ કે લોકો કહે છે કે કાળા કપડા થી આપણને ગરમી વધારે લાગે છે. અને જોકે ઉનાળાની ઋતુમાં ઘણી ગરમી હોય છે તેમ છતાં તેની કેટલીક વિશેષતાઓ પણ છે. જેમકે આ ઋતુમાં ખેતી માં ખેતી માટે ખૂબ મહત્વની છે અને ચોમાસાની તૈયારી માટે અનુકૂળ સમય ગણાય છે. ગરમીથી બચવા માટે આપડે પૂર અહ આમ પૂર તું પાણી પીવું જોઈએ. હળવા રંગોના કપડા પહેરવા જોઈએ અને બપોરના સમયે બહાર જવાનું ટાળવું જોઈએ કે જેમ તમે કીધું કે બાર થી ચાર ના વચ્ચે જે પણ સમય હોય એમાં આપણે બહાર જવાનું ટાળવું જોઈએ.
હા અને આપણે ગરમીથી બચવા માટે કોટનના સુતરાઉ કપડાં પહેરવા જોઈએ અને જે આપણને શરીરમાં ઢીલા અને આપણને માફક આવે એવા કપડા પહેરવા જોઈએ જેથી ગરમીથી બચી શકાય.
હા એ તો વાત તમે સાચી કહી અને જો ઉનાળાની ઋતુ આપણને પ્રાકૃતિના વિવિધ રંગો અને ઋતુઓના મહત્વ વિશે પણ શીખવે છે તેથી કેટલીક મુશ્કેલી મુશ્કેલીઓ હોવા છતાં. ઉનાળો એક મહત્વપૂર્ણ અને રસપ્રદ ઋતુ છે હવે જો ઉનાળાનો જે વર્ષ સૌથી ગરમ અને તેજસ્વી ઋતુઓનો એક છે અને ભારતમાં સામાન્ય રીતે તમને ખબર જ હશે માર્ચ થી જૂન સુધી ઉનાળાની ઋતુ રહે જ. અને વધારે કરીને એપ્રિલમાં તો કઈ વધારે જ ગરમી હોય છે અને બપોરના સમયે આપણે ગરમી બહુ હોય છે એટલે આપણે બને એટલું આપણે બહાર ન નીકળવું જોઈએ અને રસ્તા પર ઓછી. અવર જવર આપણને જોવા મળે છે અને લોકો ઠંડક વાળી જગ્યાઓમાં રહેવાનું પસંદ કરે છે.
હા અત્યારે જે ગરમી ના હિસાબે લોકો અને બાળકોને વધારે એમ કે આ વોટર પાર્ક અને જે પાણી વાળા વિસ્તારો હોય ત્યાં વધારે આપણને લોકો ફરવાલાયક સ્થળો હોય ત્યાં જતા હોય છે વોટર પાર્ક જેવી જગ્યાઓમાં નહવાનું. હોય છે અલગ અલગ જગ્યાએ જઈને જેમ કે ઠંડી હવા ન આનંદ માણી શકે એ માટે ફરવા માટે સાંજનો સમય નો અ વધારે ચોઈસ કરતા હોય છે પસંદ કરે છે. કરવા માટે.
હા એ વાત તમે સાચી કીધી અને જો ઉનાળાની ઋતુમાં પ્રકૃતિમાં પણ ઘણા ફેરફાર જોવા મળે છે નદીઓ અને તળાવોમાં પાણીનું સ્તર ઘટી જાય છે જ્યારે કેટલાક વિસ્તારોમાં પાણીની અછત. પણ જોવા મળે છે પશુ પક્ષીઓ પણ ગરમીથી બચવા માટે છાયાવાળી જગ્યાઓ શોધે છે આ ઋતુમાં વૃક્ષોનું મહત્વ વધુ વધી જાય છે કારણ કે તેઓ ઠંડી છાયા અને તાજી હવા. પ્રદાન કરે છે.
હા ખરી વાત છે આપણે આપણને ઘરમાં બેસીને પણ જો આટલો તડકોને ગરમી લાગતી હોય તો જે આ પ્રાણીઓ છે કે પશુઓ છે કે પક્ષીઓ છે એને તો ઘર અને અ એના. રહેવા માટે કઈ યોગ્ય સ્થાન હોતું નથી એટલા માટે એ લોકો ઝાડની છાયામાં અને જેમ કે લોકોના ઘરમાં ક્યાંક ને ક્યાંક માળો બનાવીને પોતાને ગરમી થી બચાવે છે અને એના બચાઓને પણ બચાવવા માટે પ્રયત્ન કરતા. તા હોય છે.
હા એ વાત તો તમે સાચી કહી અને ઉનાળાની સૌથી મોટી ખાસિયત એ છે કે આઋતુ. નેક્. વસ્તુમાં આપણને અનેક સ્વાદિષ્ટ ફળો મળે છે જેમ કે કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે અને. તે ઉનાળાનું સૌથી લોકપ્રિય ફળ છે ઉપરાંત તરબૂજો ખરબૂજો કાકડી અને લીચી જેવા ઠંડા અ પીણા અ ઠંડા ફળો. પણ આપણને મળે છે. લોકો આપડે આ. ઠંડા પાણી છાાસ લીંબુ શરબત અને આઈસક્રીમ પણ આ પસંદ કરે છે ખાવાનું ઉનાળામાં.
હા આપણેે આ ગરમી દરમિયાન અને ઉનાળા દરમિયાન આપણેે ખાસ નાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ અને વૃદ્ધ વડીલોનું પણ ધ્યાન રાખવું જોઈએ કેમકે અતિશય ગરમી ના કારણે નાના બાળકોને જલ્દી થી લૂ લાગી જતી હોય છે અને. જે વૃદ્ધો છે એને પણ શ્વાસ લેવામાં એમાં તકલીફ વધી જતી હોય છે એટલા માટે થઈને આપણે એ લોકોનું વધારે ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે.
હા એ વાત તો તમે સાચી. ીધી અને વિદ્યાર્થી. માટે ઉનાળાની ઋતુ ખાસ કરીને આનંદદાયક હોય છે કારણ કે આ સમયે શાળાઓમાં લાંબુ વેકેશન હોય છે બાળકો પોતાના પરિવાર સાથે પ્રવાસે જાય. નવા શોખ વિકસે છે અને વિવિધ રમતો એમના મ. સાથે રમે છે ઉનાળા ન વેકેશન તેમને અભ્યાસ. ના દબાણથી થોડો આરામ આપે છે.
સાચી વાત છે ઉનાળો એક રીતે આપણને ગરમીથી વધારે આપણે હેરે પરેશાન હોય છે જયારે બાળકોને વેકેશન ના લીધે વધારે મજા આવતી હોય છે અને અ વેકેશન દરમિયાન જે મામા કાકા ના. કે છોકરાઓ વા. ભેગા થઈને વેકેશન ની મજા માણતા હોય છે.
હા એ તો વાત તમે સાચી. હતી જો કે. ઉનાળાનો આ આપણે આ આનંદ અનેેકે આનંદ અને વેકેશન લઈને આવે છે પરંતુ વધુ ગરમીથી સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડી શકે છે. તેથી પૂરતું પાણી પીવું હળવા અને સુરા સુતરાવ. કપડા પહેરવું. પૌષ્ટિક આહાર લેવો અને ત્યવ તડકા થી બચવો આ બધી વસ્તુ જરૂરી છે યોગ્ય કાળજી રાખવામાં આવે. તો ઉનાળાની ઋતુ આનંદ સુરક્ષિત રીતે માણી શકાય છે.
હા ખરી વાત છે અને આપણેે જ્યાં સુધી બને ત્યાં સુધી ઉનાળાની આ ગરમીની ઋતુ દરમિયાન આપણે બહારનું તળેલું અને જે બહારનું વધારે તેલ મસાલા વાળો ખોરાક લેવાનું ટાળવું જોઈએ જેથી આપણને અ જેથી કરીને. આપણને, ગરમીના હિસાબે લોકોને, અ જે બીમાર થાય અથવા જે કઈ પણ તકલીફ પડે, એનું અ, સમસ્યા જે કઈ પણ થાય, એ ના થાય એના માટે, આપણે ખાસ બારનું જમવાનું અને એવું બધું ટાળવું જોઈએ.
હા, એ વાત તો તમે સાચી કીધી. અને આજ રીતે આપણે ઉનાળાની ઋતુ, ગરમી, વેકેશન, સ્વાદિષ્ટ ફળો અને નવી યાદોથી ભરપૂર હોય છે. કેટલીક મુશ્કેલીઓ હોવા છતા તે દરેકના જીવનમાં આનંદ અને ઉત્સાહ લઈને આવ, આવતી છે. એક મહત્વ, આ આપણા માટે એક મહત્વપૂર્ણ ઋતુ છે.
હા, અને આપડે જોઈએ કે ઉનાળા દરમિયાન આપણને પણ ઘડીક થઈને ગળું સુકાઈ જતું હોય છે. માટે, આપને પાણી પીવાની ઈચ્છા વારે ઘડીએ થતી હોય છે. એટલા માટે થઈને, આપડે વિચારવું જોઈએ કે જયારે પંખી પશુ પક્ષીઓ એ બિચારા ક્યાં પાણી પીવા જાય? એના માટે આપણે ખાસ સુવિધા કરવી જોઈએ. બને એટલું આપણેે બાર પાણીના જે, અ, ડોલ ભરીને રાખી, અથવા બ, અ, પક્ષીઓ માટે કુંડું ભરીને રાખી, કે એવું કઈક કરવું જોઈએ, જેથી પશુ પક્ષીઓને પણ પૂરતું પાણી મળી ર, રહે.
હા, એ વાત તો તમે સાચી કીધી. તો ચાલો પછી આપણે મળીને વાતો કરીએ! જય શ્રી ક્રિષ્ના! ચાલો,